હલો હલો.
હલો.
હા જી હલો અવાજ આવે છે જી હા ફેન્ડ ફાઈન કેમ છો તમે?
કેમ છો મેડમ?
ફાઈન ફાાઈન તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
હમ.
કેવું રહ્યું તમારો બસ વરસાદ ચાલુ છે. તે હમણાં બે ત્રણ દિવસ થી ચાલુ છે લગાતાર.
હે
હા.
હમ અમારા એક તો. દાહોદમાં આજે થયો છે તે પણ અત્યારે થયો છે આ કલાક
ઓકે ઓકે કેમ છે નાના બાબુ બધા સારા છે ને સાહેબ લોકો બધા
હા હા બધા સારા છે. સ્કૂલે ગેલા હતા અને આઈવા.
હા નહી સારું તમારે જોબ મળી ગઈ સમાચાર મળ્યા હતા. એમ કે મેડમ ને જોબ લાગી ગઈ છે. મેં કીધું ના-ના સારું કેવાય.
હા હા એટલે જ. ગવર્મેન્ટ એટલે પછી આવતા રહ્યા અહ્યાં.
હવે મારો એ. મે ભણાવતા ભણાવતા ગયા અમને હવે કોણ ભણાવશે તો.
તમારે બાકીને હજુ એક બે સેમ બાકી કે.
હા હવે બે સેમ બાકી છે. કેવું રહ્યું બાકી વેકેશન ત્યાં.
સારું. ના અહી છું અમે તો અત્યારે આઠ તારીખે આવ્યા. ત્યાં સુધી તો મને રજા જ મળી હતી.
ઓકે ઓકે
તો બબુ નાનું છે ને એટલે મને રજા મળી હતી એમ સિક્સ મંથની અને પછી મે વેકેશન આવી ગયું એમ કરીને સાડા સાત મહિના નીકળી ગયા એમ તો મારી જોબ ના આ છ તારીખ કે આઠ મહિના થઈ જવાના
ઓકે ઓકે
હા આઠ મહિના થઈ ગયા પણ મેં મહિનો થવાનો મેં જોઈન કર્યું ને
ઓકે હરેશસર બી ત્યાં જશે હમણાં તો
હા હા સાથે જ છે અમે..
ઓકે.
અહીંયા ઉપર છે. કેમ કે હવે બે બચ્ચા એટલે પછી સાચવા તો રોકાઉજ પડે ને કોઈને. કોઈ તો કેમ કે સાથે કોઈ છે નથી એટલે.
બરોબર બરોબર.
શું કરે તો કોલેજ ચાલુ થઈ ગઈ.
હા કોલેજ હવે એક તારીખ થી જ ચાલુ થઇ અમારી.
આ પહેલી જુલાઈથી કે પહેલી ઓગસ્ટથી ચાલુ થવાની?
હ હા પેલી જુલાઈથી જ.
જુલાઈથી ચાલુ થઇ જવાની. હા હા હા. તો તમને તો ભણાવવા માટે
હવે નવા-નવા મેડમ આવશે. પીંકી ને બીજા બે ત્રણ નામ આવ્યા હતા ગ્રુપ માં.
તમને મેડમ જેવું લાગશે જ નહીં.
એટલે કીધું ને તમને કીધું તમારી જોબ લાગી ગઈ એટલે સારું. હોય આમ તો પણ આમ અમને ભણાવાડા બી
હમ્મ પેલા શું કે પાર્ટ વનમાં એડમિશન થયા.
પાર્ટ વનમાં.
એડમિશન થયા કે પાર્ટ વન માં સેમ વન.
નહી હજુ એડમિશન ઓનલાઈન ચાલુ છે ગ્રુપમાં તો કઈ મેસેજ નહી આયો હતો.
હા હા એટલે મેમ એવું કેતા હતા કે નથી હું પાંચ ફોન તો બંધ કરી દેવાના એવું કેતા હતા મેમ.
નહી ખબર નહિ પછી તો એડમિશન તો મારે ખ્યાલથી ગ્રુપમાં મેસેજ નથી આવ્યો તો બંધ કરવાનો વિચાર જ છે. તો ભી ખબર નહી.
હા એટલે લગભગ બીનુ મેમ એવું કેતા હતા કે ભઈ પાર્ટ વન તો બંધ કરી દેવ. છે. અંતુમાં છે એટલાનું હવે આટલું વર્ષ ક્લીયર કરાવ દે પછી એમે બને જ કરી દેવું છે. તે એવું કેતા હતા.
તો બી એટલે મેસેજ નહી, મોકલા્યો હશે મારા ખ્યાલથી કેમ, કે અમે અમારા પાંચ મિત્રો હતા કે મને ક તું એમેમાં છે. મેં કીધું હા તો એમ કે એડમિશન ઓપન થાય તો મને જાણ કરજને, મે બી તો પાક્કું કેવા આ તો કોલેજ ચાલુ થયા, એનો બી મેસેજ આવી ગયો અમારું રી રઝલ્ટ હજુ આવ્યું નથી ને મિત્રો કતા હતા તો ત્યાં મને કીધું નહી, એડમિશન થઈ ગયું મેં કીધુ ભાઈ મેસેજ જ નથી, આવ્યો તો ક્યાંથી તમને જણાવુ
જ હા, હા
કોને રીતે ડાયરેક્ટ ઓનલાઈન કરરાયું છે, એડમિશન ન હમણા હ ક્યા, એડમિશન થાય ખબર વલસાડમા, હજુ કોલ લેટર નથી, આવ્યો હજી
હા હા હા એ તો પછી ખબર પડશે. અચ્છા અપ્લાય કરીશે હજુ.
હા.
એ તો બધું રેગ્યુલર થતા તો ઓગસ્ટ જ થશે.
હા હા.
પછી રજાઓને એજ બધું હોય એમાં તો શું હોય હવે કોલેજમાં તો કેવાનું.
હા હા.
એટલે.
એવું જ લાગે છે તમને ત્યાં હમણાં દાહોદ બાજુ તો બધ
અલગ લાગે. પેલા-પેલા તો ના ગમ્યું પણ હવે ટેવાય ગયા છે.
હા લેંગ્વેજ બી થોડીક ફરક ત્યાં અલગ.
હા, હા એકદમ એ તો આદિવાસી એટલે પછી શું કહીએ મદદ નહીં આવે ભણાવવાની એટ એટલે શું કે હવે આજે છે, તો કે મેં સાતમા ધોરણ નો ક્લાસ લીધો તો એમા જનરલ, ચર્ચા કરી તો કે શ્રીરામ ને શ્રી કૃષ્ણ વિશે વાત કરી તો તે કઈક શું ખબર જ નહી એમ હવે, હુ કે આપણે કઈ ક્વેશ્ચન પૂછે ને થોડાક આન્સર આપે રિસ્પોન્સ આપે તો આપણને એવ ભણાવવાનું ગમે ને
હા, હા નઈ વાત બરાબર છે.
નહી, ને આપડે કહીએ તો એ શું કે ભેસાગળ ભાગવત જેવુ, એમ કઈકશું સમજે જ નહી એટલે થોડુંક, આમ મજા નહી. આવે એમ
કોઈ આપડી, સાથે પ્રશ્નના જવાબ આપતા હોય. તો સારું લાગે
એમ હમે, જેને કેવુ કે આમ એમ નોકરી કરવા પૂરતું એમ કરવું હોય તો ફ્રીલી એમ થોડું કઈ નહી આવડતું હોય તો ચાલે એમ જેમ તેમ તેમ કરવું હોય તો વાંધો નહી એમ ફ્રીલી થઈ જાય પણ આપણને કેવું એવું નહી ગમે એમ હ
ના બરાબર એ તો, હવે તમને શું કોઈ શીખે આગળ વધે એવું જ હોય એટલે
હમ, હમ
સાહેબ બી ત્યાં જ લાગી ગયા કે પછી હશે સાહેબ તો આ સાહેબ
હવે સરનું તો કેવું છે, ન એપ્લિકેશન આપી છે. પણ હવે એમને મળે આ બાજુ મળી જાય તો ઠીક છે.
હા, અમાર કેમ કે અમે એને એડમિશન ના પેલા લેક્ચર નો મેસેજ આવે ને એમાં બી કઈ સાહેબ નું નામ નથી મે કીધું સેમ સેમ થ્રી ફોર માં તો સાહેબ ને રાખ્યા હોત તો ચાલત એક વાર
હ, હ એને ના પણ ના પાડી છે, અમે ના જ કહી દીધું કેમ કે પછી, બે દિવસ ના માટે તો કેવી રીતે અવાય
ના, ના એ ત્યાંથી અપડાઉન બી બહુ લાંબુ પડી જાય
એટલું કઈ એમાં પેમેન્ટ મળતું નથી કઈ કઈ કશું મળે નહી અને પેમેન્ટ તે છ મહિને થાય. અને એટલું આવે પણ નહી એમ
હા હા અપડાઉન પછી લાંબુ અને પે
હા હા તો પછી શું ફાયદો એમ એટલું મળે જ નહી. પણ ઠીક હવે નજીક હોય તો ઠીક છે એમ બાકી એટલું પેમેન્ટ નહી મળે ને સિક્યોરિટીને કશું કઈ મળે નહી એટલે પછી નઈ મજા આવતી. હમ.
હા હા.
એના કરતા કોઈ સ્કૂલમાં વ્યવસ્થિત મહિને મહિને જાય તો એ અમુક પૈસા તો આવે ને હાથ ઉપર મહિને પાંચ હજારે નહી મળતા
હા કોલેજ માં તો બે દિવસ જ હતો ને મને
હમ તે દિવસે જ અઠવાડિયાના એમાં શું મળે કઈ લઈને અ લેક્ચર દીઠ અમુક પૈસા હોય એમ એટલે ટ્રાવેલિંગ એવું બધું કરાતા તો કશું મળતું જ નહી પણ ઠીક છે, આ તો શોખ એમ કોલેજમાં ભણાવવા હોય એટલે બધા આવે બાકી કઈ કશું મળતું નહી અમે મા
હા, એ તો હવે સાહેબ નો પગાર ભી જોવા પડે બાકી તો અમારે વિચારો તો મે કીધ અમારો એમ એ ક્લિયર કરાવી મુકે તો સારું ભણાવતા હતા
હા, હા
અ બુક વાંચ્યા વગર ભણાવ
હા, એમ એટલે તમને આવડી જાય
એક સાહેબ ની રીતે સાહેબ ભણાવે તે ખ્યાલ અલગ આવે ને બુક માંથી જોઈને ભણાવે
હા, હા આમ એટલે કોલેજ લેવલે કેવું હોય અ અ કે બુક્સમાં શબ્દ ટુ શબ્દ વાંચીને એવું બધું ભણવાનું ના હોય કોલેજમાં ખાલી માર્ગદર્શન શિક્ષણ આપવાનું બહેરું જ્ઞાન વધારે આપવાનો જીવનમાં ઉપયોગી હોય અને જરૂરી જે છે છે એ બધું જ્ઞાન આપવાનું હોય એમ
હા હા.
એ એવું હોય છે ને આપડે ત્યાં કેવું પેલેથી એમ સિસ્ટમ હોય કે શબ્દ ટુ શબ્દ પેલું ભણાવવા ભણાવવાનું સ્વરા ને તો એ પ્રમાણે કરાવવાનું. એ એવું ખોટું નથી કોલેજમાં કોલેજમાં ફક્ત માર્ગદર્શન આપવાનું હોય છે. એટલે તમે કેવો તેમ ચોપડા બંધ કરીને જ ભણાવવાનું હોય એકચુલી
હા હવે સાહેબ તો ચોપડા બંધ જેવું જ હતું ખાલી એક્ઝામ કઈ લેેશન એવું આપવાનું હોય તો. ફોન કારવે બાકી તો મોસ્ટ ઓફલી પોતાની રીતે જ ખાલી કેતા હતા આવું આવું કરવાનું. પાછું એકબીજા ને ઉભા કરીને પૂછવાનું એટલે યાદ નહી કરતા હોય તો બી ધ્યાન આપે ક્લાસ આ બુકમાં તે શું બધા લાઈન ટી લાઈન ભણ તો હોયને તો ધ્યાન નહી આપવા વાળા બાજુ વાળા ને પૂછીને કરી મૂકે કે અહીં સુધી પહોંચ્યા છે બસ
હા એમ છે. સોકવાળો હવે તમને કોણ એક પેલા કોમલ બેન આવશે ને આ પિંકીબેન
ને એક કઈ મેઘના કે મેઘા એવું કઈ નામ હતું.
મેઘના મેડમ હા એ સર જોડે જ ભણતા મેઘના મેમ
હા. તમે વેકેશન માં ત્યાં જતા કે પછી આ બાજુ હતા.
અહીયા જ હતા ઘરે જ હતા અમે તો અહી જરા વાર જરા વાર શાંત હતા. ગરજ હતા પણ મારે તો એ બેબી આવયુ એટલે પછી આ સિક્સ મંથ ના અવાયું, અને પાછી મારું જોઈનિંગ થઈ ગેયલું ને આ સ્કૂ ની અંદર
નઈ જોઈનિંગ થઈ ગેઈ ને મને તો સાહેબે કીધું હતું, તરત જ. જયારે રજા લેવા માટે તમે ગીયા હતા
હા હા એ ત્યાર ત્યારે નવેમ્બર માં
હા હા.
હમ નવેમ્બરમાં મળી ગયું હતું.
હા હા
એટલે અવે કોલેજમાં ભરતી થાય તો કોલેજમાં ટ્રાય છે. પણ અવે
તો તમે ત્યાં જોબ લાગી ગયા તો કોલેજમાં, તે બાજુગની કોઈ કોલેજ હોય તો જાઈ શકો બાકી તો બીજું દૂર ન અપડાઉન તો નઈ થાય.
હા! એ તો અપડાઉન ના થાય પણ આપણા બાજુ આપડુંજ કેવું કે ચીખલી કોલેજ છે, પછી પારડી કોલેજ છે એમાં બધે જગ્યા છેને એમાં ભરતી કરે તો અમારે ત્યા આવી શકાય એમ
અચ્છા કોલેજોમાં ભરતી નથી કરી ને અજુ વલસાડ કોલેજમાં બી ભરતી કરે તો આવી શક
આવી શકાય, આવી શકાય હા! એ કે પીએચડી કમ્પ્લીટ છે, જી સેટ એક્ઝામ કમ્પ્લીટ છે, બીએ એમ એ ના માર્ક્સોએ સારા છે. છે બરોબર પાંચ પેપર પ્રેઝન્ટેશન કરી લીધા છે પછી પેલા આપડે જનાલ માં છપાવાના ઇ કરાવી દીધા છે. પાંચ એટલે મળી જાય એવું છે, પણ અવે ભરતી કરે તો થાય. તો શું આપણું નજીક આવી જવાય એમ આ વરી દૂર રહી ગીયું. થોડુક અલગ લાગે એમ.
બરાબર બરાબર
એટલે ભરટી કરે ની રાહ જોતા છે. તમે પછી આ ક્લિયર થાય પછી બધી એક્ઝામ આપતા રેજો બહારની બધી.
ના અવે હમણાંથી તૈયારી હમણાંથી તૈયારી ચાલુ છે. લાયબ્રેરી એવુ આવતો હતો વેકેશન વેકેશનમાં બે દસ થી પાંચ ઘરથી બેસીને શું કરવાનો હ
હા હા હા હા નઈ ત તો તમે તો બિઝનેસ માં કઈક આગળ વધવાના છો ને?
બિઝનેસ તો છે જ પણ તો બી સરકારી જોબ ને બી
હા એમ એમ હા એમ એટલે છે ને તમારે પેલા એવી સરકારી લબ સામાન્ય જોબ બી એમ સામાન્ય મીન્સ કેવું કે તલાટીની છે, કે કે ક્લર્ક નું છે એવીમાં બી ટ્રાય કરતા રેવાનું એમ. પટાવાળા કઈ પણ એમ એ તો સરકારી તો કોઈ બી જોબ હોય તો સારું પડી જાય એમ. બરાબર ને પોસ્ટની એક્ઝામ આપતા રેહવાનું એમ.
અ તૈયારી તો મોસ્ટ ઓફલી બધી આમ જનરલ નોલેજ ને સીઆરટી, ને યુવા ગ્રુપ, ને એવું બધાના જ બુક વાંચું છું એટલે એમાંથીજ બધી વબ
હા! એમાંથી તો તમે કોઈ બી ક્રેક કરી શકો. હમ એક્ઝામ ક્લિયર થઈ જવી જોઈએ.
ના એક્ઝામ તો અવે બિજનેસ તો છે જ છેલ્લે.
હા એમાં તો હા એટલે બી છેલ્લે પછી એ તો જ છે જ અને એમાં એ કરવાનું જ છે, એમાંજ વધારે સારું તો એમાં જ પડે. પણ અવે આપણને કીઉ બે સાથે હોય તો સારું પડે એમ, અમે આવ હા કેતા હતા મેં આવાના હતા ફર માટે એમાં જ આવી એવું કરતા હતા પણ પછી ગોઠવાયું જ નહી અત્યારે કાલે કરતા કરતા પછી ગોઠવાય છે.
હવે પાછું કોઈ વચ્ચે રજા એવ આવે ચાર પાંચ દિવસને એવામાં ગોઠવો તો,
હા હા એ તો હવે હવે, તો વેકેશનમાં જ ગોઠવવું પડે
હ, વચ્ચે કોઈ રજા આવે બે